હેલો હલો
હલો અવાજ આવે છે.
હાલો
શુ કર છો ભાઈ
મજામાં
તમારો અવાજ બઉ ધીમો આવ છે ભાઈ
હવે આવ મારો અવાજ
હા આવો કમપ્લેટ ઓ
હવે આવ્યો ને
પાછો ધીમો થઇ ગયો તમારો અવાજ
એવું છે.
હા
થોડો નેટવર્ક નો ઇસ્યુ
ઈયરફોન કાઢી નાખો એવું હોય તો
ઈયરફોન કાઢી નાખીશ તો મને સાવ નહભે મોબાઈલ બગડી ગયો છે
આ તો વાંધો નહી ચાલશે આમાં
મોબાઈલ પકડી ગયો હમ
શું થયું મોબાઈલ ને
મોબાઈલમાં એ એવું છે કે આત આઠ વર્ષથી મોબાઈલ વાપર હતું એક બે વાર પડ્યો
અને આ પવન આવે છે તો થોડા એરિયામાં જાંવ એરિયામાં તો લીગલ ગણા--શે
મોબાઈલ પકડી ગયો હેના ડો બી તેને વખત
અચ્છા બરોબર મારો બેકગ્રાઉન્ડ નોઈસ આવે છે તમને
ના ના અવાજ નથી આવતો
તો વાંધો નહી શું કેતા તા ફોન ના શું થયું તમારો
બે ત્રણ વખત પડ્યો ત બગડી ગયો એ
અચ્છા નવો લઈ લો યાર તમે ફોન
હવામાં પૈસા હોવા જોઈએ ને
એટલા યાર તમે યાર કેમ આટલું બધું કમાવ છો ને યાર તમે
કઈ કમાતા નથી પૈસા કમાવાનું તો ગોતુંયે કઈ
અરે યાર કયો લેવાનો છે
પગારેતો નથી બે મહિને પગાર આ તમે રૂપયો નથી્યો
હ કઈ રીતે ચાલે છે તમાર જીવન
એજ વાત છેલા મને આપના ને ભલા માણ
અરે યાર ભરે કર્યું હો યાર
આવું હલે તમે કયો મે ત્યા કે મહિનાથીાર હ સેલેરી નથી એટલે શું કરવાનું
શું શું પ્રોબ્લેમ શું થ આ લોકોને
ઉપર થી પેમેન્ટ આવે તો નાખે ને
અરે હરે
તમારે જેવું થોડું તમે કયો હોય
બસ અમારે તો ચાલે હે ભાઈ કઠિણાઈ છે પણ કોને કેવું
કેવી કર તમારે હું કર
એટલે તમારો જોય કઠાણાય અમાર ના હોય ભાઈ
હું હોય ભલામણ તમે ભલામણ
મારે યાર ઘર લીધું ું નવું એને હાંફતા પી બીજા બધા ખર્ચા તમે તો ભાઈ ત્યાં લ ત્યાં લો અને ગામડે લ્યો એમાં પેર પડે ને ભાઈ
એ લઈ લઈ સુું ઈમાં હું યાર
કઈ નઈ
ક ઉછી પૈસા થોડા
પૈસા તો નથી ભાઈ મારી પાહે
બસ મજા હા અત્યારે કઈ કોહી ચાઈ
તારા વાપરવા જોય તો હોય તો બોલ જરૂર હોય તો
વીસ પચીસ હજાર નાંખ એક જણ ન એ
વી પચીસ હજાર
તે દાડે તો જોયું ને આપણે
એકલા તો હોય છે નહી બે ત્રણ હજાર જોતો હોય તો કે એટલા નાખી દઉં તને હા તો યાર જરૂર પડે તો આમ માંગી લેવાના ભાઈ મૂંઝાવાનું નહી આપણી જોડે
ઘરે આયા નહીં ને નકર તને આપી દેઉં ભાઈ
શું કે કેવો ગયો આજનો દિવસ?
બીજું તો ક્યો બીજું જમી લીધું?
હજી તો બને હે યાર હજી તો જમવાનું
કેવો છે વરસાદ, પાણી?
વરસાદ તો આહી નથી ન્યા વચે હતો બે ચાર દી પેલા પડ્યો વરસાદ
એવું છે અમારા બી નથી ભાઈ પવન આવે છે એકદમ જોરદાર પણ વ
પવન તો અહીંયા આવે હે જોરદાર
એવું છે
તો ધાબા ઉપર હું તું?
ઓપર
હમ
ધાબા પર બરોબર. ત્યાં તો તમારે ગામડે સારું હશે ને બધુંય?
અરે એક નંબર અને નવું મકાન લીધું કે નહી ઈયા મજા આવે ખુલ્લું હોય
ગરમી તો નહી થાતી હોયને તમને?
ગરમી તો થાય જ તેને આ થોડુંક એસી હે ઘરમાં
એટલે આપણ આખું ગામડું એસી જ છે ભાઈ
આઈયા આય તો તને ખબર પડે.
આઈએ આઈએ ભાઈ તમે પણ બંદોબસ્ત કરો ભાઈ કઈક આઈએ ને અમે થોડુંક
બોલો બોલો શેનો બંદોબસ્ત બધો બંદોબસ્ત કરી નાઈખી.
અરે પેલું આપડે ખબરે વાત થઈ તી ફોજીવ એના આપણે વચમાં
હહ હહ હહ ઈ તો ભલા માણ ઈ અમદાવાદમાં ગોઠવવું પડે.
ગામડે યાર મજા ખુલ્લું બધું હોય ને ખુલ્લું ખુલ્લું
હા હા એટલે મરી અમે બધાં
તમે તો આ રંભાડે તો તમે પપુ કેવા ભાઈ
હવે જ્યા જ્યા હવે બધા જોયું હોયને કોક બની જવી થાય રાત
એને બોલાય લેવાના
હમ હમ
આપડે ફરવા જવાનો પ્લાન હતો એ
ફરવા આપડે ક્યાં જવાનું છે ફરવા
નેપાલ
હા વાત તો કરી હતી મેં તને
નેપાલ અહીંયા અયા ભાઈ ક્યારે જવો
જી જી ક્યારે પણ મરી જેવી
તમે હમણા મારે કઈક ઠેકાણા નહીં બે મહિના થી પગાર ના થાય હવ નેપાલ જવું હૈ હા
તમે શો તો કરાય યાર પછી શું ઉજવવાનું
અચ્છા એવુ છે એમ
હા
એ હોય અત્યારે
દવા બાારને રું પડી ન પડી હોય
તારો અવાજ ધીમો થઈ જાય કોઈ ફાસ આવો છે એવું કેમ થાય છે.
મોબાઈલ બગડી ગયોલાગત કીધું તો ખરા તો આયાર લગડે ને એટલે તો નોવાજ આવે છે બાકે મને તો સંંભળાય નહી એવી કંડીશન ચરી વાચું નઈ બે પૈસા આવવા જોઈ
પૈસા આવશે આવશે કેટલા દસ પંદર હજાર મા આવી જશે ફોન
દહ પંદર હજારમાં આરામથી આવી
અયજાયને
હા હ આરામ
બસ આપડે તો આમાંથી તેમ કટલેશ બરોબર
હા તમારે જોવ ભગવાનની તો તો તમારે જો ભગવાનને
હા એજના હવે ચાલુ થિયું છે હવે જોઈએ કેટલુક ચાલે પેલ્લું જ છે આપડું ગુજરાતીમાં ગુજરાતમાં
હમ્મ હમ્મ એ હતું.
બીજું તો તમના આપ્યુંતું પણ તમે કર્યા નય કોઈ નખરા દેખાડયા.
એ મેં નથી કઈ નખરા દેખાડયા ઈ વસ્તુ રવાદે.
લા ભાઈ તમને પેલું કલાકવાળું કીધું કલાકનાં કઈક સારા એવા મળતા હતા આપડે બરોબર. પઈ તમે કો પછી કરીશ આજ કરીશ. રવાદોને યાર.
તું કઈક ફ્રીલેન્સર ફિલેન્સર માંથી કઈક લા .
આ ફ્રીલાન્સિંગ જ કેવાય ભાઈ. રીલાન્સિંગનો મતલબ તને ખબર હો ભાઈ?
નાં રીલાન્સિંગનો મતલબ મનેકા ખબર ગામડિયાં માણહ એટલે.
ફ્રીલાન્સિંગ એટલે તને પૈસા મળેને એ ફ્રીલાન્સિંગ આવા બધાં
બરોબર મને નથી ખબર મને આજ ખબર પડી. આજ ખબર.
હોવું છેને.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
ગામળિયાં માણસને બો વધારે ખબર પડતી. ભાઈ પણ એમ નાના બો છુપાવ
હા હા બાપુનાં
જાણા શાતિર માણસ હોય ગામડાવાળા.
ના અમે એવા નથી.
હા હુંબી ગામડાનો જ છુંને ભાઈ.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
તું ભાઈ ક્યારે લગન બગન ગોઠવ્યા તમારે. .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
અરે યાર ઓ યાર તમે આઈએ ફટાફટ.
તમે કરો તમે કઈક અહીયાં આવી.
અમારા તો ભાઈ નથી કરવાના.
. આમાં રેકોર્ડિંગ નથી થતું ને મેં અત્યારે રેકોર્ડિંગ કરી લેતું ગ્રુપમાં મોકલી દે. હા તમે બોલાને એ રેકોર્ડંગ થતુંને રેકોર્ડંગ કરી ગ્રુપમાં મોકલી દે બીજા બ બોલા.
. લ ભાઈ હચું બોલું ભાઈ નહી કરવાના મારા. કરવાના છે પણ એ જોઈતું હોય ને એ મળી જાય તો જ બાકી નહી.
વાહ વાહ વાહ. .
ખારું પડય શું કરી આદત થી મજબૂર છે. છ.
જે ભાઈ શું કર હ સાચો પ્ર એમ કેવાયને.
તો થાય જ ભલામણા આથું હોય તો બધું થઈ જાય.
હાચો જાઓ વેટ કરીએે. મળરી જાય તો નસીબ આપડા બાકી કઈ નઈ.
હા.
નવન પચાસ સેકન્ડ થઈ નવ પચાસ કેટલી મિનિટ વાત કરવાની છે.
નવને પંચાવન દસ મિનિટ. કરવાની છે આપડે થઈ ગઈ ચાલો મળીએ હમણા થોડી વાર. હોઈ.
હો.